કેમરે સારા અમારે બી બધા સારા વરસાદ કેવો છે તમારે
વરસાદ તો હમણાં કઈ આવતો નથી વરસાદ તો તાપ દેખાતો છે હમણાં વરસાદ એવું કઈ લાગતું નથી આવે એવું
બરોબર અ તો થોડા ભી નહીં આવ્યો
નથી નથી આવતો છે ને છાંટા છાંટા આવ્યો
તો પછી ક્યાં ગોઠુંયુ ફરવા જવાનું તમારે અમે તો વિચાર્યું છે કે કશી એવી જગ્યાએ જાય કે ત્યા હિલ સ્ટેશન હોય પછી ધોધ હોય એવી જ જગ્યા જવાનું વિચાર્યું છે
બરાબર એવું જ છે હમણાં જગ્યા ઘણી છે ફરવાની પણ હમણાં વરસાદ આવતો નથી એટલે ફરવા જવાતુ નથી
એવું છે એવું કે શું લાગશે તમને ક્યારે વરસાદ આવશે
પંદર દિવસમાં એટલે ફરવા જવાશે વિસ હલ અરુ મા બાજુ બધે જઈએ ફરવા
બરોબર તમારે ત્યાંથી કયું નજીક પડે
વિનસન હિલ નજીક પડે છે સાપુતારા બેર ને એ બાજુ બધે ફરવા જવાય નજીકમાં
બરોબર સાપુતારા તમારે ત્યાંથી કેટલું થાય.
એ હશે ચાલી પિસ્તાલીસ કિલો
બરોબર એટલું જ તો બઉ નજીક કેવાય તો તો